હા શું કરો છકો હાલ
બસ બેઠા તમે શું કરો
બેઠા હોય તો ચાલવાનો અવાજ આવે છે મિત્ર
એ અમારી સાઈડમાં એક મિત્ર ચાલી રહ છે વોકિંગ કરે છે
સાઈડ માં હીરો હેડેરો છેમ તું બેઠો હ એમ
હા હા હું થાકી ગયો એટલે બેઠો
હે ડેરો હોમ
હા તમે શું કરી રહ્યા છો હાલ
હઈજુ મળરો
તમે શું કરી રહ્યા છો હાલ
હ હેડ રસ્તા અમાલ રોડ ઉપર આઈ જયા હવે તો.
તમે ક્યાં ગયા હતા. હા હા ટ્રેડિંગ કરે છે.
અને હાલ હાલ તમે અ પેલા રોડ ઉપર આઈ ગયા હ
જો ટ્રેડિંગમાં કેવું હોય તમે પેલા રોડ ઉપર આવો પછ
પેલા મારી વાત અભર મિત્ર ભાઈબજ આપડે તમે તમાર એવું કઈ નહી કરવાનું આપડે નોર્મલ વાત કર તું હું કર થાગું
હા તો એમ કવું તું ચ આઈ ગયો રોડ ઉપર.
ના એવું નથી એવું ના હોય.
એ તો ભાઈ હજી ક હો હજી જેવી રીતે વાત કરે ને એતે વાત છે હા આપણેે વાત મે ભાઈ મારા ભાઈ વાત ખોટ અમને કોન્ટટ્રવર્સી જાય એડી એવી વાત ને આપડે બીજી વાત ચાલુ કર. બીજી વાત ચાલુ કર કે શું ચાલે હાલ.
હાલ તો બસ હવે કોલેજ ઉગડવાની છે. બે દિવસમાં જવાનું છે.
એવુ હા હા આઈટી મા કાલેયા જાવ હોય બસ કોલેજ ચાલુ કાલે અસાઈનમેન્ટ મંગાવી છે સાહેબ. સી પ્લસ પ્લસ ની હજુ કોઈ પ્રિપ્રેશન બિપ્રેશન કર્યું નહી શીપસનુ અસાઈનમેન્ટ આપી દ તોારું તૈયારી છેમ જ કરશો એ વાત છે.
એ અમારે પણ કાથી કોલેજ ચાલુ થવાની છે પણ હવે અમારે એવો રૂલ બનાવે કે જો તમે કોલેજની ફી ભરો અને એની રિસપ્ટ લઈને આવ તો જ અમે બસ ના પાસ ઉપર સહી કરી આપીએ એટલે કદાચ બસ ના પાસ ફોર્મ ભરાય નહી અને બસ પાસે ના નીકળે એટલે ભાડું ભાગીને જવું પડે.
હ હું તો ભાઈ પાટણ શહેર થઈ ગયો એટલે મારે તો સારું છે આપડે ફઈ નને તો જ રહું એટલે કોઈ વધો આવે એમ નહી બસ આપડે ઢોકળું હ લગભગ એક કિલોમીટર જેવું થતું છે એટલે તમે હે
ના બરોબર મારે કારણ જવા ઈચ્છા નહી અને જુના ડીશા બરોબર છે છે હા એટલે મને જુના ડિશા ફાવે આમ કઈ વાંધુ સાથે રહેેવાની મજા ના અપડાઉનમાં કઈ તકલીફ નથી
એ જે બસ ની. તે ખેટ મળી ભજા જો વા ઈ શી એ એ.
ના બરોબર ચાલૂ હસે હમ્મ
દર
હા દરોજ
કંટાળો ની આવતો.
મને તો મજા આવે.
દરરોજ.
મજા જા અલગ હોય.
એમ તે પાટણ શું ખાવા જતા
હું બી બી એ કરું એટલે પા જવું પડે ને કોલેજ. એથી જે યુનિવર્સિટીમાં કે કોલેજમાં હોવું બી બી એ ડિગ્રી પ્રાપ્ત ત કરી રહ્યો છું.
રિયાડી રિયાડી તો તો ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. પણ આપણે વાત નહીં કરી ખ ખોતે વર્સથી થઈ જહે. પાછા આપડે પાસા વા તો. બરાઈ છે. કે શું વાત કરતો હતો હ પતિજી પરીશા.
જો અમારી તો એક મહિના પેલા પતી ગઈ એના પહિ વેકેશન છે. તમારે તમારે તો હવે ચાલુ થશે ને.
એ તો વહી વાત છે અત્યારે જો ઓગ તારી પ પ્રેક્ટિકલ એટ એની એામ આવવાની છે. હતે લગ ભગ અંદ્ વાઈ વાઈ બધું રેશે. જશે ને ફસાઈ જવાના હા આપણે ખતરનાક.
તમારે કેવું ખબર. કે તમને પેલા પરીક્ષા પેલા બધું ભૂલવાડી દે પછી પરીક્ષા લે. એટલે એટી આવે એટલે પૈસા. ક્યાપના આવે.
ફાયદે છે આ બિઝનેસ છે ભ.
વિીધે છે તમારે કોલેજ માંથી કેલા છોકરા. પાંચ છે.
બેકગ્રાઉન્ડ નો કોઈ અવાજ આવે.
હા તમે વાત ચાલુ રાખો.
ખાલી મારો અવાજ.
હા હા તમે વાત. ચાલ રાખો મેં પૂછ્યું તમારી કોલેજમાંથી કેટલા પાસ થયા.
પાસ તો નહી છે ન પાાસ વધારે છે. હ છોડીને જો અમારો અભત અમારે એસી એસી એસી સ્ટુડન્ટ ન ક્લાસરૂમ છે એમાંથી બાર. બાર જણા પાસ થાય એટલે તમે સમજી શકો. કે આઈટી નું રિઝલ્ટ કેવું આવે છે. અને એમાંય બારમો નંબર મારો છે હું બધા વિષયમાં છે ને અઠવીસ લાવવાનો હોય તો મારા અઠ્યાવીસ ઓગણત્રીસ. અઠ્ઠ્યાવીસ ઓગણતસ એ રીતે પાસ હો.
મેટર નથી કરતું. મેટર નથી કરતું કે. તમારોમાંલા માર્ મેટર કર પાસ થઈ જાય મહવનું.
હા પાસ થઈ જ હવે હવે ઈ મેટર કરશે કે તમે હવે. જેમ પાસની થ.
ટોપ ટ્વેલમાં તમે ટોપ ટ્વેલમાં એટલે શું કવાનું. એ એસી માંથી બાર વિદ્યાર્થીઓ પાસ થયા ને એ તમે એટલે ખબ મોટી વાત કર તમે એકશ લાગો છો.
અલાહ ભાઈ હોો હો અલ્લા ભાઈ ભાઈ. વાો હેરન કરેલો અટલા ભાઈ હન્શાર. વાત ને. એ તો અત્યારે. આઈટી ને આ રઆત. સમજો હા એટલી બધી મગજ શક્. તવર. એટલા બધા હોુંશારબજી. તો આઈટી લિંક. બેઠા કારણ કે બીબી એ ના લીધું હત એ. વિડિઓ તલા છે કીધું મારી વાત આવે પણ તમે કર કોન્ટ્રવરસી કોન્ટ્રવરસીથી જાહાં હ મજાકમાં વાત કરી પણ મને ખબર હ જે જેબલી જે પણ બી બી એ લે છે
જો અમાર પાહે મગજ હોત તો અમે આઈટી ના લત બરોબર વાત છે.
હું એના વિશે જ વાત કરું કે બીબી વાળા મોણ છે ને કાં તો એને એને સાર્ચી જેલું હોઈ. કા તો ભાઈ મગજ પાવરફુલ હોય બેમથી એક જ હોય તમારે જે માર કિંક ઉપરથી મને એવું લાગે ને કે ખતરનાક મગજ છે તમારું. આ ઇલોનમસ્ક તો તમારા અને માથા ના વાળ બરાબર છે તેં હમજે અરે તમે ભાઈ ખતરનાક. લાગો.
હા બીબીએ કે હા હા કશો વધો નહી બીબીએ કરવા વાળ એવું જ હોય છે બીબી એ માત્ર એક બીબીએ કરીને નોકરી લેવાનો હે તો ના રાખવા વાળા આમ.
એ તો ખરી છે.
તમારો એક એવો સે કે પો ગમે તે કરીને ટાસ્ક બગાડો હું શું કઉ છું તમારો પ્રયાસ નિષ્ફળ નહી જાય તમે જે માટે મહેનત કરી રહ્યા છો હાલ તમારી મહેનત જે માટે ચાલે છે એ નિષ્ફળ જવાની નથી.
હા તો હું એમ કવું કે તમે સવાર માં કેટલા વાગે ઉઠો?
હું તો દસ વાગે.
દસ વાગે ઉઠો એવું એમ તો તમારો ઉઠવાનો ટાઈમ મારા માટે સુવાનો ટાઈમ છે. હ શું ના સુુંવાત નહી કરતો ટાઈમ સુવાત તુંવા શું. શુંવવાનો ટાઈમ છે એવી રતે કહો. એટલે હા તો હાલ તમે વાળું થઈ જાહે.
બસ સાચી કશું વાંધો નઈ તમે મારે ચિંતા કરવાની નથી થતી તમારો જે પ્રયાસ નિષ્ફળ નઈ જાય.
વારે વા મારા ભઈ એક નંબર વાત કરી હે. અર આ હાય એ
તમે મહેનત કરતા જ એક એક દાડો હૈ ને સફળતા ખુદ વ ખુદ હાર માની જાહે.
વારે વાહ ભાઈ અલા ભ સાહેર ચથી આવ્યો છે. પકડો આ સાહેર ને પકડો લ્યા આ શું ભાઈ જે બોલને અર હ
વીજળીનો બિલ ભરી રહ્યા હ.
અલ્લાહ એ ભાઈ વા વા એ ભાઈ વાત ઉપર વાત એ તમે વાત કરો ને ઓમ મારે તો બોલવું જ છું કો બોલી એમ જ ન મારા શું કરક કર મને હું મોબાઈલ દબાઈ નાખું.
હું વધુ બોલતો નથી કારણ કે વધુ બોલવામાં મજા પણ નથી. તમે સમજી શકો છો.
હ હ.
પછી કોન્ટ્રોવર્સી ની ઝઘડા થઈ જાય.
ના ના એ બરાબર આ ટક્ટેર વાળા છે એમ આવતા હશે હું એમ કવ લતારતારમાં .
એ તમને ખબર હવે તમારી જગ્યા ઉપર અડે છે તો તમને ખબર હોવી જોઈએ હું એમ કઉ છું.
હા.
એટલે હું તમને એવું કેવા માંગુ છું કે જો તમે ખાડામાં પડો તો તમાર પગ ભાગે ઘાથ
પેલા તો ખાડો ભાગે સમજ કારણ કે આપડે ખાડામાં પડ્યા હ તો આપડા ખાડા ની હાલત શું થાય એટલા ના ના એ વાતરી હાજી તમે ખાડામ પડો ને હ.
તમે જો ના તમારી વાત મારે ઓભળવી જ નથી તમે બરોબર વાત કરી રહ્યા છો.
છ આડક હોય અને બસો હા બસો સાાઠ જો જાણ કે બસો સાત હડક હોય અને ટાઈમે બસો સાત હડકા ભાજી જાય તો તમારે હાડકો ભાજું કેવાય
બ છે. એટલે હું એમ કેવા માગુ છું તમારે નેટ નું પેપર લીખસું હોય એ લીક ના થવા જેવું તો એ એટલે કે તમે ટેલિગ્રામ બંધ કરો છો. તો એનો મતલબ તો એજ છ કે તમારે ને રોડ ઉપર ગાડી લઈને ખાડા પડ્યા હોય તો ગાડી લઈને ના હેડવાનું. ખેડવાનું અમે રોડમો નથી કરવાના. તમે આમાં થઈ જો.
હા હા એજ નહ આ તો એજ છે એ ભાઈ વાત. સારી કરી છે જે પણ.
હા મેં જ વાત કરી છે કોઈ બીજા વાત. નથી કરી આમાં કોઈ શંકા ને સ્થાન નથી.
ના ના સ્થાન તો બધાને હોય પણ તમે રીલ. તો નહીં જોઈ ને. એક રીલ જોઈ તમે
હા જોવુ કે હાલમાં જો કો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ પ્રોટેસ્ટ કરી રહી છે આપણે ખૂબ ખૂબ ગર્વ ની વાત કહેવાય પણ જે રીતે ધર્મેન્દ્ર રીઝાઈન નથી આપતા એ ખુબ દુઃખ ની વાત છે એ
દુખ ની વાત એટલે એવી વાત થાય એવી આપડે કોઈ લેવલજ નથી એમ કારણ કે આટલી બધી પબ્લિક તેને જે શું કેવાય નફરત કરે છે તેનાથી છતાંય એ જો એક આપડે વાત કે માણસ બને ને તો પથ્થર જોવો બને એટલે આ ભાઈ પથ્ર જોવ તેને તમે ગમે ત્યારે પથરા મારશો
હા તો વાત સાથે તમે એવું જ કેવા માંગો છો કે પથ્થરમાં પાણી રેડો કે પાણી માં પથ્થર રેડો બંને એક જ થાય કે શું છે જ નહી જેવી રીતે સ્વાસ્થ્ય મંત્રી ટેકાણા નથી
હા જુ તમે હવે ધારો કે તમે આકાશ માંથી તમે પડો કે તમે આકાશમાં પડો એમાં ફરક છે સમજ્યા એટલે કે પથ્થરમાં પાણી રેડો કે પાણી માં પથ્થરેડો હ ફરક તો છે જ હા તો જો અત્યારે જે આ શું પેલા નેતાનું
આ જે સ્વાસ્થ્ય મંત્રી છે તેમના સ્વાસ્થ્ય સના પોતા ઠકાણાના નથી
હા નિશાંત એવું કઈક નામ છે અત્યારે મે સવારમાં જ એનો જે યોગાનો યોગાનો વિડીયો છેને એના ઉપરથી મને એવું લાગત્યું હતું સોરી
તમારા ઉપર તમારા ઉપર કૂતરા પણ ભસે છે ને
હા તમારા મિત્રો મને બોલાવતા હતા
એ તમારી આટલી વેલ્યુ ડાઉ થઈાય ગ. મિત પણ તમારા ઉપર વસે છે.
મિસ્િત્ર. કૂતરા તો ભસ્યા ખરે ઘર જોઈ ને કૂતરું ભસે સમજ.
ના બરોબર છે.
ઘરે જ હ.
શું કરવાનું છે તમારે હવે.
આત કો થને હ તો. કિરણ તો ન.
સારું તો પછી કોલ કરીએ તમને. અ પૈસા.
શરવાણ.